જેે શી
હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજા થયો હા હવે અ આજે આપણે શું કે રીડિંગ ન્યૂઝ બેઝ વોચિંગ ન્યૂઝ વિશે આપડ થોડી વાત કરશું તો હમ્મ તો જે આપણેે બધા સમાચારો વાંચવાના વાંચવામાં થોડો વધારે સમય લાગે અને આપડે કેવું કે થોડો આમ સમય લઈને બેસવું પડે એમને અને હ રોજે રોજનું જે આગલા દિવસનું હોય તે બધું આપણને એમાં પેપર માં બધું આવે તે આપણને જાણવાનું મળે જયારે વોચિંગમાં શું થાય કે ટીવીમાં આપણે જોતા હોય તો લાઈવ પણ જોઈ શકીએ છીએ આપણે અને આ જે બનાવ બને છે એ આપણે આમ નજર સા મ સામે એકદમ નજરેથી જોઈ શકીએ છીએ એટલે આપણને તે વધારે ખ્યાલ આવે છે એમાં જોવામાં કે ભાઈ આ ઘટના કેવી રીતે બને એ બધું અને પેલા વાંચવાનું હોય એટલે આપણે વાંચીએ તો આપણે આપણે કલ્પના થી જોઈએ કે ભાઈ હા બનાવ આવી રીતે બન્યો હશે જય્યારે આપણે ટીવીમાં જોઈએ તો એ બનાવ આપણને લાઈવ દેખાય તો આપણને ખબર પડે કે હા આ આવી જ રીતે બનેલું છે.
હા. આજના સમયમાં માહિતી મેળવી ખુબ જ સરળ બની ગઈ છે. દુનિયામાં ક્યાંય પણ કોઈ ઘટના બને તો આ તો તેની ખબર આપને થોડાક જ સમયમાં આપડી સુધી પહોંચી જાય છે. સમાજ ચાર મેળવવા બે મુખ્ય માધ્ય છે. એક તો આવી એક તો આ રીડી ડીંગ ન્યૂઝ અને કાતો પછી વૉચિંગ ન્યૂઝ એમ ટેલિવિઝન અથવા મોબાઈલ પર સમાચાર જોવા બંનેના પોતાના ફાયદા અને મર્યાદાઓ છે. તેથી આજે આપણને બનીને બંનેની સરખામણી કર કરવા મળે છે એમ.
સમાચાર વાંચવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપડે પોતાની ગતિએ સમાચાર સમજી શકીએ છીએ એમ. જો કોઈ માહિતી સમજવામાં મુશ્કેલ પડે તો તેને ફરી વાંચી શકીએ આપડે જયારે આપણે આપણે ન્યુઝપેપર વાંચતા હોય ત્યારે આપણા મનનું આપણે કરી શકીએ એમાં એમ જેટલું ધીમે ધીમે વાંચવું હોય એટલું વાંચીને જેટલી વાર વાંચી જુઓ એટલી વાર આપડણે વાંચી શકીએ એમ. વાંચવાની વાચન થી ભાષણનું પણ જ્ઞાન વધે છે. નવા શબ્દો પણ આપને શીખવા મળે છે. અને વિચાર શક્તિ પણ આપડી વિકાસ થાય છે એનાથી એટલે એના ઘણા ફાયદા એમ આપડે વાંચીને આપણે ન્યૂઝ જોઈએ તો.
હા એ બરાબર છે અને કેવું કે આપણું વાંચન સુધ્ર સુધરેને આપણું આપણું સાહિત્ય એટલે કે જેમાં વ્યાકરણ એ પણ આપણું સુધરે વાંચીએ એટલે અને આપણને કેવું થઈ ગયું છે કે હવે ન્યુઝપેપર સવારે ન વાંચી તો મજા જ ના આવે. ભલે આપણે ગમે એટલા ટીવીમાં સમાચાર જોતા હોય પણ ન્યૂઝ પેપર વાંચીએ તો જ આપણને આખા દિવસ નો સારો જાય આપડે. અ અને દરેક ઘરમાં આપણા દરેક ઘરમાં આપણે કેવું કે ન્યૂઝપેપર આવતું જ હોય છે. એટલે અને એ વાચું ગમે જ છે. એટલે એવું છે પણ ટીવી વોચિંગ નું એક બીજું એ મહત્વ છે કે ભાઈ હમ આપણે ચાલો ચ ચાલતા ચાલતા ત કે એમ પણ જોઈ શકીએ
હા એમ આપડે આપડું કામ કરી શકીએ કામ કરતા કરતા ભી આપડા જોઈ શકીએ અને સાંભળી શકીએ એમ.
હા. અને કેવું કે જે બનાવ આપણને બને છે તે આખે આખો આ વ્યવસ્થિત આપણે જોઈ શકીએ કે ભાઈ ચાલ આ આટલા વાય્ય ભયનું છે કે હમણાં આપડે જોતા હતા કે ભાઈ આ કેવું યુદ્ધ બધું થતું હતું. તો આંયા થી આપણે બીઠા બેઠા જોઈ શકીએ બાકી આપણને કેવી રીતે ખબર પડે કે આજના જમા આ ડ્રોન શું છે એનાથી કેવી રીતે બોમ્બ ફેંકાય છે. જો વાંચીય ને તો એટલો બધો ખ્યાલ નહીં આવે આપણને પણ જયારે આપણે આ જોતા હતા ટીવીમાં જોઈએ છીએ તો આપણે ખ્યાલ આવે છે કે હા ભાઈ કે ડ્રોન છે, અત્યારે હવે આ માણસ એમાં નથી બેઠા તો પણ એ એની જગ્યાએ જઈને બોમ્બ ફેંકીને આવી જાય છે. તો કોઈ જગ્યા જો ક્યારે એ ટ્રેન નો કે એવો અકસ્માત થાય. તો આપણે બીજે દિવસે ન્યુઝમાં જયારે વાંચીએ છીએ ન્યુઝ પેપરમાં તો ત્યારે આપણે ખાલી એટલો જે ફોટો આપેલો હોય એટલો જ આપણે જોવા મળે. અને બાકી બધું આપડણે વાંચીએ તો એ એટલી જ ખ્યાલ આવે. પણ જો એ ટ્રેન નું આખું આપણને ટીવીની અંદર કેવું કે આખું બતાવે કે ભાઈ આ ટ્રેન નો અકસ્માત આવી રીતે થયો.
હા. વિદ્યાર્થીઓ માટે પણ વિદ્યાર્થીઓ માટે પણ સમાચાર વાંચવાની આદત ખુબ જ ઉપયોગી છે કારણ કે તે એમાંથી સા જ્ઞાન વધાર વધારવામાં મદદ કરે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ આપને લાભદાયી બને છે. સમાચાર સમાચાર વાંચતી વખતે આપણેે માત્ર મહ ત્વ સમાચાર પસંદ કરીને વાંચી શકીએ એમ પણ આપણે વાંચી શકીએ કે આજે મારે ટોપિક વાંચવો છે એમ એમાંથી થી સમયની બચત થાય અને બચત થાય છે અને બિન જરૂરી બિનજરૂરી ચર્ચાઓ હોય કે નને ઈ આપડી પણ પચી શકાય છે એમ.
હા એ તો છે જ અને પેલું જે જોતા હોય તેમાં તો શું વચ્ચે વળી પાછ એડવર્ટાઈઝ પણ આવે ટીવીમાં તો એ આપડ આખી લિંક તૂટી જાય છે. જયારે આપડ સમાચાર જોતા હોય ત્યારે એમાં અમુક અમુક વસ્તુ જોઈએ ને પછી આપડે કેવું કે આવી જ જાય છે એમાં વચ્ચે વચ્ચે બધું એડવર્ટાઈઝને એવું બધું. તો આપણને પછી ક્યારેક ક્યારેક મજા ના આવે પણ જયારે આ આપ સમાચાર વાંચતા હોય તો કેવું કે હા આપણને બધું સરસ થી એક સરખું વંચાય અને એક સરખું આપણેે બધું વાંચી ના લઈએ ત્યાં સુધી આપને એમ થાય કે ના હવે આપણે વંચાઈ ગયું ત્યાં સુધી વચ્ચે કોઈ એમાં ડિસ્ટર્બન્સ નથી આવતું એમ.
હા.
અને બાળકો માટે ને એના માટે તો વાંચન બહુ જરૂ રી જ છે. એટલે ન્યુઝપેપર જો વાંચે તો બહુ સારું છે એમ.
હા.
અને એમને શુંજ કે વાંચે તો એ લોકોને શું કે ખ્યાલ આવે કે ભાઈ કઈ જગ્યાએ શું વ્યાકરણ આવે કઈ જગ્યાએ ક ક્યાં એનું ફુલ હા ફુલસ્ટોપ અને વિરામને જે કઈ આવતું હોય તે વાંચશે તો એને વધારે ખ્યાલ આવે. તો એ લોકોને ભણવામાં પણ બહુ મદદરૂપ થાય. અને આપડે જયારે સમાચાર ને એવું બધું જોઈએ છીએ
હા.
હા તો એમાં એને એ એને પણ ઘણું એમાં પણ ઘણું જાણવાનું મળે.
હા સમા ચાર જોવાનો એક મોટો ફાયદો એ પણ છે કે ઓછા ઓછા સમયમાં આપણે ઘણું બધું આપણને મળી જાય છે. જે લોકો જે લોકોને વાંચવું ન ગમતું હોય એના માટે તો આ બેસ્ટ છે કે જેમની પાસે સમય ઓછો હોય તેમના માટે સમાચાર જોવું વધુ અનુકૂળ બને એમ. પરંતુ સમાચાર જોવાના કેટલાક ગેરફાયદા પણ છે એમ ઘણી વખત સમા આ ચાર ચેનલો દર્શકો નું ધ્યાન ખેંચવા માટે એક જ સમાચાર વારંવાર બતાવે તો એ એના લીધે તો આપડો ટાઈમ ભી અ ઓલો થાય ટાઈમ વેસ્ટ થાય કેટલીક વાર ચર્ચાઓમાં વધુ વાદ વિવાદ અને ઓછા અ ઓછા તથ્યો જોવા મળે છે. જેના કારણે દર્શકો આમ ગૂચવાઈ જાય છે, આખા કે આ હાલે છે, શું એમ વધુ સમય સુધી ટીવી કે મોબાઈલ જોવાથી આંખો અને સ્વાસ્થ પણ અસર થાય છે, એટલે એવા ઘણા ગેરફાયદા પણ છે, અને ફાયદા પણ છે, એમ જોવાના.
એજ એજ એટલે જ ને અને આમાં આપણે જો હું ઘણી વખત સમાચાર વાંચતી હોય છું, તો પછી એમાં કેવું થાય આંખ પણ પેલી થાય હ જોવામાં જોવામાંય થાય અને વાંચવામાં પણ થાય અને ઘણી વખત તો આપણે એવું થાય ને કે ક્યારેક આપણે વાંચન કરીએ ને તો જો આપણને સારી ઊંઘ પણ આવે. એટલે અને પેલામાં જો જોતા હોય ને તો એમાં શું થાય ખબર આપણી ઊંઘ હોય ને એ ઉડી જાય એટલે એટલે કે આપને ઊંઘ આવતી હોય ને તો પણ એ પાછું હા પછી નહી આવે આપ.
દ્રશ્ય બધા આપડે જોતા હોય. એટલે પછી આપડે ધ્યાન ભટકી જાય ને નીંદર ઉડી જાય.
હા જયારે આપણે તમે જો આપણે પેપર ને એવું બધું વાંચતા વાંચતા આપણને પછી જોશું. સુઈ જાયએ તો પછી બહુ સારી ઊંઘ આવે છે. એટલે વાંચનનો એ પણ એક ફાયદો છે કે ઊંઘ બહુ સારી આવે અને ઊંઘ હ અને આ બાકી તો ગેરફાયદો તો એ બે માંથી એક કઈ માં પણ નથી. ક્યારેક ક્યારેક આ બસ આ કેવું કે વધારે પડતું જોઈ લઈએ કે વધારે પડતું વાંચી લઈએ તો જ થાય બાકી એ તો સમાચાર જોવા કે પછી વાંચવા એ બંને રીતે તે બહુ સારું જ છે, અને ફાયદાકારક એક હેબિટ જે હોય છે. તે બહુ સારી છે અને અત્યારના જમાનામાં લગભગ બધા કોઈ પણ નાના હોય કે મોટા હોય બધાને આ એક હે બીટ હોય જ છે, અને મોબાઈલમાં જો આપણને ફટ દઈને આવી જાય સમાચાર. તો આપણને તરત ને તરત ખબર પડી જાય કે હવે આ જગ્યાએ આ વસ્તુ બની છે, આ જગ્યાએ બનાવ બન્યો છે. એવું બધું આપને ખ્યાલ આવે આપણે સમાચાર જોતા હોય તો આપડે કેવું કે પેલા આપણે જે રાજને બધા નેતાઓ હતા તો એને આપણે ઓળખતા નતા પણ હવે કેવું કે આપણે સમાચારમાં બધા નેતાઓ ને આમ બધાને બતાવે એટલે આપણે બધા નેતાઓને ઓળખીએ છીએ.
હા, સમાચાર માત્ર આમ કેવાય ને જાણવાની વસ્તુ નથી પણ ઈ સમજવાની અને વિચારવાની પણ વસ્તુ છે. એમ
હા એજ એજ ચાલો આજે આપડે એક સરસ ટોપિક ઉપ પર વાત કરી તો હવે પાછા ફરી પાછા બીજા ટોપિક ઉપર મળીએ. બરોબર હા હા ચાલો હા હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ. ભાઈ